હલો
હેલો જય શ્રી ક્રિષ્ણ કેમ છો?
જય શ્રી ક્રિષ્ણ, હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે હું ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો.
વાહ! તને ક્રિકેટ બઉ ગમે છે ને?
હા, ક્રિકેટ મારો ફેવરેટ સ્પોર્ટ્સ છે.
હમ્મ, મને પન ક્રિકેટ જોવું અને રમવાનું બઉ મઝા આવે છે.
તને ક્રિકેટમાં સોથી વધુ શું ગમે છે?
મને તો બેટિંગ અને સિક્સર જોવાનું મઝા આવે છે અને તમે?
મને બોલિંગ પણ ગમે છે ખાસ કરીને ફાસ્ટ બોલિંગ.
હા આ તો સારી છે, ક્રિકેટ ઈન્ડિયામાં કેટલું પોપ્યુલર છે ને
બિલકુલ, લગભગ દરેક ઘરમાં કોઈ ના કોઈ ક્રિકેટનો ફેન હોય જ.
હાં નાના નાના બાલકો પણ ગલીમાં ક્રિકેટ રમતા હોય છે.
હા, ગલી ક્રિકેટની મજા જ અલગ હોય છે તને ગલી ક્રિકેટ રમવું ગમે છે?
હાં મને તો બઉ ગમે છે અને તમે?
મને પણ રોલ્સ પણ થોડા અલગ હોય છે.
હા જેમ કે એક ટીપ વન હેન્ડ આઉટ.
બિલકુલ અને ક્યારેક એક જ સ્ટમ્પ હોય તો મેચ પણ ચાલુ જ થઈ જાય.
હાં ગલી ક્રિકેટમાં અ બેટ પન શેડ હોય છે
અ હા અને બોલ ખોવાઈ જાય તો બધા મ મલીને શોધવા નીકળે
હાં તને બેટ્સમેન બનાવવું ગમે અ બનવું ગમે છે?
બેટ્સમેન હાં મને તો બેટ્સમેન તને?
મને તો ઓલરાઉન્ડર બનવું બહુ ગમે છે.
હમ્મ વાહ આ ઓલરાઉન્ડર ટીમ માટે બઉ યુઝફુલ હોય છે.
હમ્મ આ તો વાત તમારી સાચી છે. બેટિંક પણ કરી શકે અને બોલિંગ કર શકે.
એકદમ સાચી વાત અને તને ક્રિકેટ ના રુલ સારી રીતે ખબર છે?
હા મને તો બેસિક રૂલ ખબર છે અને તમે?
મને તો થોડા ઘના
હમ્મ તો ચાલો ક્રિકેટ વિશે વાત કરી છે.
હાં મજા આવશે.
હહ્મ ક્રિકેટમાં બે ટીમ હોય છે ને?
હાં દરેક ટીમમાં અ અગિયાર પ્લેયર્સ હોય છે. એક ટીમ બેટિંગ કરે અને બીજી બોલિંગ.
હા બેટિંગ ટીમ રન્સ બનાવે અને બોલિંગ ટીમ વિકેટ લાવો અ પ્રયત્ન કરે છે
હા વિકેટ કેટલી હોય છે ખબર?
હાં ટોટલ ટેન વિકેટ પડતી હોય તે બેટિંગ સાઈડને
હાં પછી ઈનિંગ્સ પૂરી થઈ જાય. ક્રિકેટના કેટલા ફોર્મેટ હોય છે તને ખબર છે?
હા મને ટેસ્ટ ઓ ડી આઈ અને ટી ટ્વેન્ટી અને તમે?
હમ્મ. મને ટી ટ્વેન્ટી આઈ તને કયો ફોર્મેટ સૌથી વધુ ગમે છે?
મને ટી ટ્વેન્ટી અને તમે
અ મારે પણ ટી ટ્વેન્ટી મેચમાં ફાસ્ટ અને એક્સાઈટિંગ હોય છે.
હા દરેક ઓવરમાં એક્શન જોવામાં આવે છે.
હા તમારી વાત તો એકદમ સાચી છે. અને ઓડિયાઈ પણ સારું હોય છે પણ થોડું લાંબુ હોય
બિલકુલ ટેસ્ટ મેચ તો ઘણો લંબો હોય છે તને શું લાગે છે
હા ટેસ્ટ મેચ તો પાંચ દિવસ સુધી ચાલી શકે છે. પણ ટેસ્ટ ક્રિકેટ ને રિયલ ક્રિકેટ પણ કહે છે.
હા હા આ તો વાત સાચી છે કારણ કે એમાં પેશન્સ અને સ્કીલસ બનાવું જોઈએ
હા તેને ક્રિકેટમાં ફેવરેટ પ્લેયર કોણ છે?
મારા ફેવરેટ પ્લેયર તો વિરાટ કોહલી છે અને તમારો?
મારો તો ધોની અને ધોનીની કેપ્ટન છિ અને ફિનિશિંગ બહુ મસ્ત છે.
હા હા હા વિરાટની બેટિંગ સ્ટાઇલ પણ બહુ પાવરફુલ છે.
હ એના કરતા ધોની વધારે ફેમસ છે કેપ ટેનકુલ કરીને
અને તો વિરાટ નો રનિંગ મશીન કહે છે.
હા તે તો છે. અત્યારે બંને પોતાના રોલમાં બહુ આગળ છે. ધોની ફિનિશર તરીકે ઓળ ઓળખાય છે અને વિરાટ કોહલી રન મશીન
હા હા સારું કવ છું તું તમે અ
બોલો
તમેને વિરાટનો શિક્ષક ગમે છે.
હાઅ વિરાટ કોહલી બહુ સારા પ્લેયર છે. તે આપણા દેશ માટે ખૂબ જ રન બનાવ્યો છે. અને મતલબ વિરાટ કોહલીને ચાન્સ આપવામાં આવ્યો હતો અને તેને પોતાના સ્થાન ઉપર બહું મહેનત કરી અને ખુબ જ રન મારા દેશ માટે
હમ તું તમે રોહિત શર્મા પસંદ છે?
હા રોહિતને હિટમેન પણ કહેવામાં આવે છે.
બિલકુલ બોલિંગમાં તારો ફેવરેટ કોણ છે?
મારો બૂમરાહ
હમ્મ મને પણ બુમરાહ ગમે છે.
હા એના યોર્કર કેટલા ડેન્જરસ હોય છે. બેટ્સમેનને સમજવામાં પણ મુશ્કેલ પડે
હા આ તો વાત તમે સારી કહી છે. અ ક્રિકેટમાં ફિલ્ડિંગ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે.
હા એક સારી કેચ મેચ બદલી શકે છે.
હા રનઆઉટ પણ એક્સાાઈઇટિંગ હોય છે મને તો રનઆઉટ બહું પસંદ છે.
હા મને પણ અરે ખાસ કરીને ક્લોઝ રનઆઉટમાં બધા ટીવી સ્ક્રીન તરફ જોઈએ થર્ડ એમ્પાયરનો ડિસિઝન આવે ત્યાં સુધી સસ્પેન્સ હોય
હમ ક્રિકેટમાં તો સસ્પેન્સ બહું હોય છે. તને લાગે તને લાઈવ મેચ સ્ટેડિયમમાં જોવાનું મળ્યું છે.
અ ના હજુ સુધી નથી તને
મને પણ નથી મળ્યો પણ એકવાર જરૂર જવાનું છે.
હા સ્ટેડિયમ નો એટમોસફિયર કેટલો એક્સાાઈટિંગ હોય હશે
હમ સારું કહો છો તો ક્રાઉડ ન નોઈસ ક્લેબ્સ અને ચેયર્સ અ જોવામાં મજા આવે છે.
હા ટીવી પર મેચ જોવાની મજા આવે છે પણ સ્ટેડિયમનો વાત જ અલગ છે.
હા ખાસ કરીને ઇન્ડિયા અને પાકિસ્તાન મેચ હોય તો
હા એ મેચની એક્સાઇટિંગ અલગ જ લેવલની હોય છે. બધા લોકો પુરા ઇન્ટરેસ્ટ થી મેચ જોય છે.
સારું કવ છું તું સોશિયલ મીડિયા પણ અ બંધા એની જ વાત કરતા હોય છે.
હા તને આઈપીએલ ગમે છે.
હા મને આઈપીએલ તો બહુ ગમે છે.
અ આઈપીએલ ના ફેવરેટ ટીમ કઈ છે.
મારો તો આરસીબી ફેવરેટ હોય છે અને તમારો
હમ્મ મારો પણ આરસીબી છે.
વાહ આરસીબીના ફેન્સ તો બહુ હોય છે લોયલ હોય છે.
હા જીત હોય કે હાર સપોર્ટ તો ફૂલ
હમ સીએસકે પણ બહુ સ્ટ્રોંગ ટીમ હોય છે. ને
હા ધોની માટે ઘણા લોકો સીએસકેને સપોર્ટ કરે છે.
આ તો વાત તમારી સારી છે. અને યલો જર્સી પણ આઈકોનિક લાગે છે.
સાચી વાત એકદમ તને આઈપીએલ માં શું ગમે છે. સૌથી વધુ
મને તો ફાસ્ટ મેચ એન્ટરટેનમેન્ટ અને ડિફરન્ટ પ્લેયર્સને સાથે જોવું
હા વર્લ્ડના પ્લેયર્સ એક સાથે રમતા હોય છે ક્રિકેટ ટીમવર્ક પણ શીખવા મળે છે.
હા હા બિલકુલ સારી કહું છું દરેક પ્લેયરનોો રોલ ઇમ્પોર્ટન્ટ હોય છે.
હા જો ઓપનર સારી શરૂઆત કરે તો ટીમનોો ફાયદો જ થાય
હમ મિડલ ઓર્ડર પ્રેશર હેન્ડલ કરે છે.
હા બોલસ બે ઓવરમાં મેચ બચાવે ફિલ્ડર કેચેસ લઈ ને ગેમ બદલી નાખે એટલે ક્રિકેટ એક પ્રોપર ટીમ છે.
હા હા આ તો વાત સાચી છે એટલે ક્રિકેટ એક અ પ્રોપર ટીમ હોય છે. તને સ્કૂલમાં ક્રિકેટ રમવાનું અ તક મળી હતી
હા આપ સ્પોર્ટ ડે માં રમ્યા હતા
મજા આવતી હતી તને
બઉ પણ હું જલ્દી આઉટ થઈ ગયો હતો
હ હું પણ ઘણી વાર ફસ્ટ બોલ પર આઉટ થઇ જઉ છું
હમ હમ એવા તો બધા સાથે થાય પણ બેટિંગ કરતા ડર પણ લાગે છે ને
હમ બહુ ડર લાગે છે ખાસ કરીને ફાસ્ટ બોલ હોય તો
હા હેલ્મેટ અને પેડ્સ હોય તો કોન્ફિડન્સ વધે સેફ્ટી પણ જરૂરી છે.
હા આ તો વાત સારી છે સેફ્ટી જરૂરી હોય છે. તને લાગે છે કે ક્રિકેટ ફિટનેસ માટે પણ સારું છે.
હા રનિંગ બેટિંગ બોલિંગ બધામાં બોડી એક્ટિવ રહે છે રિફ્લેક્સ પણ સ્ટ્રોક થાય
હમ હમ આ તો વાત સાચી છે કન્સન્ટ્રેશન પણ હોય છે.
હા અને બેટ્સમેનને દરેક બોલ પર ફોકસ રાખવું પડે બોલર ને પ્લાન કરીને બોલિંગ કરવી પડે અને કેપ્ટનને સ્ટ્રેટેજી બનાવવી પડે એટલે ક્રિકેટમાં માઈન્ડ અને બોડી બંનેનો ઉપયોગ થાય છે.
હા હા તને અ કમેન્ટર્સની કમેન્ટ્રીઝ સંભાળી ગમે છે.
હા એક્સાાઈટિંગ કમેન્ટ્રી મેચ ને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે. વોટર શોટ જેવા વર્ડ સાંભળવા મજા આવે
હમ હમ બિલકુલ સાચું કવ છું તું તને સ્કૂલ યાદ રાખવાની આદત છે.
હા મેચ જોય તો સ્કોર બોર્ડ પર નજર હોય
હમ હું પણ ઓવર્સ અને રિક્વાયર્ડ રન રેટ જોતો રહ્યો છે.
હ ક્લોઝ મેચમાં ટેન્શન વધી જાય લાસ્ટ ઓવર માં દસ રન જોઈ હોય તો મજા આવે
હા અને એક સિક્સર આવે એટલે પૂરા મેચ નું મૂડ બદલ જાય છે.
એકદમ સાચી વાત તમારી ક્રિકેટમાં રેકોર્ડસ પણ ઘણા હોય છે.
હા સેન્ચુરી હાફ સેન્ચુરી
ચાલો પછી આપડે ક્રિકેટ વિશે મળીને વાત કરીએ મારા ક્રિકેટ રમવાનું મન થઈ ગયું છે હમણાં
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હમ